હા.
હા બોલો કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં.
બાકી શું ચાલે જવાનું?
બસ જમવાનું બનતું છે. મોડા જમીએ હા. ના, છ છોકરાઓ. રમતા છે, એ તો આ ગેમ્સ રમતા છે. આટલી એ અટલે એ વખત. કેટલી વાર સુધી અ સ્ટડી કરીએ? હવે રમવા બેૈસા.
અચ્છા, અચ્છા. બસ, મારા બી છોકરાઓ હમણાં બપોરે થોડું કામ-ભણવાનું પતી જાય એટલે હ હું બી એમને બંને ગેમ્સ માલિકોને ભાગ અપાવ, ઈન્ડોર ગેમ્સને આઉટડોર ગેમ્સ.
હા. એ તો છે જ.
હા, એ પણ બી બહુ મજા આવે, આ લોકો ને બી આમ. બહુ સારી સારી એક્ટિવિટી ને, બહુ સારું સારું. ગેમ્સ ભી ખેલાવે.
હા, એ તો છે જ. શું, હમણાં ગરમી બી બહુ છે ને, એટલે આટલી ગરમીમાં પણ બહાર રમી નહી શકે. એટલે, ઘરમાં જ રમે, તેટલું સારું આમ. ગરમીમાં રમે, તો તબિયત ખરાબ થઈ જાય, આટલી ગરમીમાં. એના કરતા ઘરમાં રમે. તે સારું. એટલે, હા, એ. ઇન્ડોર માં પણ ઘણી બધી ગેમો છે, હવે ઉનો છે લુડો છે, મતલબ કેટલી બધી ગેમો છે, તો ઘરે બેસીને પણ રમી શકે લોકો.
ના, ના, હા, ઈ તો છે, કોને? પછી એમ નહીં કે ભાઈ, આખો દિવસ આમ બહાર નો જ. ઘરમાં બી એટલી સારી સારી ગેમ્સ, હલો.
તો છે, બીજું?
હા, મારે ભી આવું ચાલે જ, અમને બી એટલી આમ છો. છોકરાને સારી સારી આમ બધી આમ ગેમ્સ લાઈન આપી છે, એટલે એ લોકો રમ્યા કરેને, એ શું, પછી મોબાઈલ થી બી એ લોકો દૂર રહે એમ.
હા, એ તો બરાબર.
ને આજુબાજુ બધા એ લોકો ના ફ્રેન્ડસ ને બોલાય ને, એ લોકો ભી આમ રમે, ક્યારેક કોમ્પિટિશન કરે, ક્યારેક આવું રમે, તો હું બી આમ થોડુંક એ લોકોને કઈ આમ નાલું નાલું ગિફ્ટ લઈ આવું, એ લોકોને બી ગમે આમ રમત રમવાનું, એક બીજા ઘરે જઈને રમે એ લોકો.
હા, એ તો છે જ. છોકરાઓ માટે બહુ બધી ગેમો હોય છે, બિલ્ડિંગમાં પણ બેસીને રમતા હોય, આજુબાજુ વાળા છોકરા. પરા બધા ફ્રેન્ડસ બેગા થઈને આમ કઈ ને કઈ રમતા હોય કોઈ સાપ સીડી છે ટેબલ ટેનિસ છે અ પત્તાની ગેમો છે કે કેરમ લુડો એવી બધી ઘણી બધી ઈન્ડોર ગેમો છે તો આરામથી લોકો ન ટાઈમ પાસ થઇ જાય છે
હા ને એ લોકોને બી ખબર પડે કે ભાઈ ઈન્ડોરમાં શું આમ ને આઉટડોરમાં ભી શું આમ એ લોકોને એ વસ્તુ ન ભી આમ ખુલ્લામાં બી ખબર પડવા જોઈએ કે ભાઈ એવી ગેમો ભી હોય જે ખુલ્લા મેદાનમાં આપણે રમી શકીએ જે ક્રિકેટ થઇ ગયું ફૂટબોલ થઇ ગયુંાઈ કબ્ડી ખોખો વોલીબોલ આમ એલકો રમે તો એલકો ની બી આમ શરીર ની એલકોની બી તંદુરસ્તી વધ આમ એની બી આમ
એ એ તો છે જ હવે એમ ભી વરસાદની ઋતુ માં વમ બી બહાર તો રમી શકાય જ નહીિ એટલે જેટલું હોય તેટલી આમ ઘરની ગેમો હોય તો એ લોકોને પણ સારું એ લોકો ને પણ ટાઈમ પાસ થઈ જ જય ઘરે
હા એતો છે
બીજું ચેસ જેવી ચેસ પણ છે તો એ લોકોમાં પણ એ લોકોને કેટલું ઇન્ટરેસ્ટ આવે છે ચેસમાં પણ હવે એ લોકોને મતલબ મેમરી પણ આમ પાવરફુલ થાય છે એકદમ ધ્યાન પણ એ લોકોનું કોન્સન્ટ્રેટ પણ સારું થઈ જાય છે ચેસ ચેસ એવી ગેમ છે
હા એ તો છે એમ બી પોતા આમ જે જોવા જઈએ તો ઈન્ડોર અને આઉટડોર ગેમ્સ ના બ બનોમાં આમ અલ્કોના પ્રકાર અલગ અલગ હોય કે ભ પોતાના પોતપોતાના અલ્કોમાં ફાયદા હોય કે ભાઈ એમાં શું આમ ફાયદો છે ભાઈ ઘરમાં રમીએ તો શું ફાયદો અને બહારમાં રમીએ તો શું ફાયદો આમ
હમ એ તો બરાબર ના આઉટડોર તો ગેમ તો ચાલો ઠીક છે હવે સાંજે થોડી વાર રમી શકે યા ફિર આવી ગરમીમાં તો ના રમાય સાંજે હોય તો યા ફિર સવારે સવારે બી ઘણા જણા મો મોર્નિંગ પણ ક્રિકેટ રમમા જાય છે સવારે પણ સ્પોર્ટ્સ બધા રમવા જાય જ છે એ આઉટડોર ગેમોમાં પણ ખૂબ જામમાં કરવા માટે ગેમો બહુ બહુ બધી છે
અમારે છે ને અહિયાં સવારે સવારે બહુ સરસ આમ આટલું સરસ આમ છોકરો આવે રમવા માટે આમ સવારે છ સાત વાગ્યા તો આમ એટલા બધા આમ ભેગા થઈને આટલું સરસ રમે આ લોકો બધા આમ
હા એ તો છે મોર્નિંગ મોર્નિ સાથે સાથે એક્ટિવિટીઝ પણ થઈ જાય છે શરીર પણ એકદમ ફ્રેશનેસ ને એકદમ એનર્જી ફૂલ એનર્જી ટીક થઈ જાય છે મ સવારે સવારે આઉટડોર ગેમ્સ રમવાથી જેમ કે ક્રિકેટ ફૂટબોલ હોકી વોલીબોલ છે બા બાસ્કેટબોલ છે રનિંગ છે મસ્ આવી રીતે આટલા બધા બધા ગેમ છે તોમ આપડે આ બધી એક્ટિવિટીસ પણ થઇ જાય અને શરીરને પણ આપણને કસરત જેવી થઈ જાય છે ગેમોથી
હા ઈ તો છે અમે પોતે લેડીઝ લોકો ભી આમ અમારું બી આમ છે અઠવાડિયામાં કે ક્યારે આમ ફ્રી હોય તોમ પંદર દિવસમાં અમે લોકોી આમ ગેટ ટુગેધર રાખીએ એટલે બારમાંમ જઈએ તો અમે લોકોી આવું બધું ગેમ્સને પ્લાન કરીએ તો મ્યામ બદામ એ બી મજા આવી જાય એમ એક એક્ટિવિટી થઈ જાય
હા, એ તો છે, અમે પણ આ બિલ્ડિંગમાં લેડી લેડીસ લેડીસ બધા અ મળીને સવારે છોકરાઓ સ્કૂલ મૂકીને પછી, અમે લોકો પણ વોકિંગ કરવા જઈએ છીએ. ત્યાં અ રમીએ છે બેડમિન્ટન છે. કેવી રીતે આમ કઈ બી મતલબ એક્ટિવિટીસ કરીએ છે તો ત્યાં તો ખુલ્લી ખુલ્લી હવામાં આપણને પણ એકદમ મન શાંત થઇ જાય છે, એકદમ ફ્રેશ લાગે છે.
હા એતો છે, ભાઈ. એમ બી આ બધી રમત. તો રમીએ તો આમ આપણને શરીર ને બી તંદુરસ્તી મળે ને, આમ આપણને બી સહનશક્તિ વધારે આમ.
હા, બરાબર. એમ ભી આઉટડોર ગેમ્સ તો રમવાતી છે ને આપણે આમ માન્સ તિક આમ શાંતિ મળે છે, ખુલ્લી હવામાં રમવાથી એકદમ મન એકદમ તાજુ રહે છે. મતલબ કેટલું બધું આમ આપણને આખા દિવસનું ટેન્શન હોય છે. તેમાં પણ થોડી રાહત મળે છે, એકદમ, એકદમ એનર્જી જેવી મળે છે આપણને સવારે
હા, એ તો છે ભાઈ.
ને આજના સમયમાં તો હવે અ બધા ક્યાં અ બધા ગેમ્સ કેટલા બધા આમ અ બધા રમે છે, આવા કોમ્પિટિશન થાય છે, કેટલા બધા. આઉટડોર ગેમ્સમાં.
હા, મારા ભી છે ને, છોકરાઓને આમ બધા વસ્તુમાં અગાડી જ છે. આમ અગાડી જ રાખો. કે નાની અમારી છોકરી ક્યારે આમ થાય તો કે, ભાઈ, ની આ બધી વસ્ત સ્તુમાં આપણને રેવા જોઈએ, ભાઈ.
હા, છોકરાઓને બધા આઉટડોર ગેમ્સ માં પણ આપણે એને સપોર્ટ કરવા જોઈએ, બધાને બધામાં એ લોકોને આગળ રાખવા જોઈએ.
હમ્મ.
તો શું છોકરાઓ પણ એ લોકોને એકદમ અ સ્પોર્ટ્સમાં બોડી એક્ટિવેટ થાય છે, આવી રીતે નામ ખુબ અ સારું કહેવાય.
હા, એતો જ છે. હવે તો સ્કૂલમાં બી એટલી સરસ સરસ બધી આમ કેટલી બધી સારી આમ ઇન્ડોર ઈનડોર એક્ટિવિટીઝ ને આઉટડોર એક્ટિવિટી એ લોકોને બી આમ એક આમ પીરિયડ એ લોકો અઠવાડિયામાં ફિક્સ બે ત્રણ પીરિયડ છે, આમ ક્લબ પીરિયડ કે એમાં એ લોકોને આમ ચૂઝ કરવાનું હોય કે, ભાઈ, તમારે શું રમવું નહી રમવું એમ.
હા, એ તો બરાબર કવો. બનેવ બલા બન્નેવ આમ સારું કેવાય, ઈન્ડોર અને આઉટડોર ગેમ બંને એ વ એવું છે, બંને રમત સારી કહેવાય. જીવન માં બંને સેમ જ. છેમ ઈન્ડોર ગેમ પણ આટલા સારા અને આઉટડોર ગેમ પણ આટલા સારા છે. તેનાથી શું બુદ્ધિ પણ વધે. વિચાર શક્તિ નો પણ વિકાસ થાય છે, આવી રીતે. તો મતલબ આમ બંને સારું. કહેવાય, આઉટડોર ગેમમાં આપણે હું શરીર પણ તંદુરસ્ત રહે સ્વસ્થ રહે. બોડી એકદમ ફ્રી રહી છે ને, ખુબ એક્ટિવ રહી છે.
હા એઈ તો છે જેટલા આમ હવે તો એટલી સારી સારી રમત છે ભાઈ. આમ નવી નવી કેટલી આમ બધી રમતો નીકળી છે આમ આઉટડોર માં બી ને ઈન્ડોર માં બી આમ. હમણાં જ હું છોકરા ને હમણાં જ હું છોકરા ને બધીત કરત તી હતી કે ભાઈ બધી વસ્તુ આમ એને બી આમ એ બી કેતો હતો કે ભ મારે ભી મમ્મી આ સ્કૂલમાં મારે લેવાનો છેપાર્ટમે કીધું કઈ નહી લે આમ કેમ કે ગેમ્સમાં તો તોા આ બધું ગેમ્સ રમેી તો શરીર બી આપણું સારું રે એમ નેલકો ન બી આમ ખાવાનું બી આમ ખોરાક માં બ લોકોને આમ ફેરફાર વધે આમ ભૂખ લાગે આમ
એ તો બરાબર જ છે હવે જોવો ને હવે આ ઇન્દોર ગેમ્સ ને આઉટડોર ગેમ્સ આવી રીતે નામ પણ કેવી રીતે રાખ્યા છે ઈન્ડોર મતલબ ઘરની અંદર રમાય તેવું ને આઉટડોર ગેમ્સ એટલે ખુલ્લા મેદાનમાં રમાય તેવું આમ નામ પણ કેવા મસ્ત રાખેલા છે ઈન્ડોર ગેમ્ અને આઉટડોર ગેમસ ઇન્ડોર ગેમ્સ માં બ અંદર રમવું છે ઘરની અંદર રમે છે ને આઉટડોર ગેમ્સમાં બાર કેટલી બધી આમ બારની રમતો છે છેમ
હા હોય તો જાત જાાત ને બધા
એ તો છે હા ઈન્ડોર ગેમ્સમાં આટલી બધી જ ગા પણ નથી જોઈતી ઘરમાં કશે પણ બેસી ને એ લોકો રમી છે જેવી રીતે હવે આ આઉટડોર ગેમ્સમાં આખું ખુલ્લું મેદાન જોઈએ છે રમવા માટે મોટી જગા જોઈએ છે
હા હા હા એ તો બંનેમાં અલગ અલગ પ્રકાર ન હોય
હ હા તો હ તો બીજું બોલો
તમારે છે છોકરાઓ
હા, છોકરાઓ છે ને, છોકરાઓ છે છે ને આખો દિવસ એ લોકો ન ક્યાં જતો રહેએ ખબર જ નથી પડતો. સ્કૂલ ને, ટ્યુશન માં સ્કૂલ જાય છે, ટ્યુશન જાય છે. પછી એક્સ્ટ્રા ટાઈમ હોય તો એ લોકો બધા ફ્રેન્ડ સાથે આઉટડોર ગેમ્સ રમે છે નીચે ફૂટબોલ ક્રિકેટ રમે છે સાંજના ટાઈમે. બસ આવી રીતે ચાલે ને હવે વરસાદ નો ટાઈમ ત્યાં વરસાદ આવશે, તો એ લોકો ઘરમાં પણ એટલી બધી ગેમો ભેગી કરેલી છે. તો એ પણ એ લોકો એમાં ટાઈમ પાાસ કરે છે. તો મતલબ બંને આમ ઈક્વલી આઉટડોર ગેમ્સ માં બ એટલું એ લોકો મજા લે છે અને ઈન્ડોર ગેમ્સ માં પણ
અચ્છા ના તમારા છોકરા મોટા છોકરા અને એનેમ તમારે ભાગ લેવો હોય, તો મને કેજો અમારે છે ને અમારે હસબન્ડમ એ મતલબ એમાં છે.
હા ચોક્કસ, ચોક્કસ જણાવીશ. ચાલો મળીએ પછી.
ઓકે કઈ નઈ એવું હોય તો મને જણાવજો. ઓકે.